લો સે મારી.
હા, તમારો અવાજ આવી રહ્યો છે. તમે કેમ છો? તમારા પરિવારવાળા બધા મજામાં છે ને?
હા, એકદમ મજામાંશે હમણાં તો બધા ઘરે આરામથી ચાલ્યા કરે છે. તમારી ઘરે કેમ છે બધા, મજામા ટો છે ને?
હા, હું પણ મજામાં છું, અને મારા પરિવારવાળા બધા મજામાં છે. પણ શું જણાવ, બીજું કઈ નવું છે?
હા, હમણે અમે ફિલ્મ જોવા જાય એવી વાત કર્યા કરતા હતા. તમે શું પેલું હમણાં નવી ફિલ્મ જે આવી તેના વિશે કઈ માહિતીગાર સો, તો કોઈ સારી ફિલ્મ હોય તો વાતચીત કરી આપડે.
તમને તો ખબર જ છે, આપડે માર્વલના ફેન છે, અને માર્વલ ની એક બી ફિલ્મ આપડે છોડતા નથી. હ તમે ખબર છે, હવડે આ સ્પાયડામેનનું ટીઝર પડ્યું છે, તે આ સ્પાયડામેન જોવા જવાનો પ્લાન છે. તમારો કોઈ એવો પ્લાન છે કે?
હા, મારે પણ સ્પાઈડરમેન જોવા જવાનો પ્લાન છે. કારણ કે, સ્પાઈડરમેન એટલે મારો ફેવરેટ હીરો અને બાળપણથી જ હું મારા સ્પાઈડરમેનના બધા જ મુવી ટો જોમન છું, અને સ્પાઈડરમેન મને એકદમ ફેવરેટ લાગે સે, કેમકે સ્પાઈડરમેન મારો ફેવરેટ હીરો સે, અને બાળપણથી હું એને જે અ જોટો આવ્યો છું, બાળપણથી જ મોટો થયો છું. તેમને જોટા જોટા જેઠી કરીને સ્પાઈડરમેન મારો ફેવરેટ હીરો એટલે મે તેમની મુવી તો છોડી જ ન શકું. અને આ વાર તો હું સ્પાઈડરમેનની મુવી જોવા જવાના જ છે. મારા બધ્ધા મિત્રો સંઘ સાથે જોવા જવાના. તમને ખબર આપડે ડેડ પુલ મુવી જોવા ગેલાને કેટલી મજ જો આવેલી
હા, ખબર તો ખર જ છે. આપડે ડેડપુલ જોવા ગેલા. મારે એક બીજો એક મિત્રો આવેલો અને આપડે ચાર જણા ગેલા એક મિત્રને તો મુવીના વિશે કઈ ખબર પન નહીં હતી તો બી તેને આપડે સેફ ફેલાઈ ગેલા અને એને મૂવીમાં પણ કેટલી મજા આવેલી. અને એક સીન યાદ છે કે તમને એ સોંગ ગાટો ગાંતો ઈને વચમાં એના હાથ કપાઈ જાય છે ને એ પગ કપાઈ જાય છે તો બી એ હસ્યા કરે છે. એવા ઘણા બધા એવા સીન હતા કે જેને જોઈને હજુ પણ હસી આવે છે. એવું એકાદ કોઈ સીન તમને યાદ છે કે?
હા, એવા તો કેટલા બધા સીન હતા મુવીમાં, અને આ બધા સીન જોઈને અલગ જ મજા આવે છે, અને માર્વેલા મુવી જોઈને એક અલગ જ મજા આવતી હોય છે, કારણ કે, તેઓ મૂવી તે છે ને એક બે વરષ રહીને બનાવતા હોય છે. એક બે વરષ લગાડે છે, મુવી બનાવવામાં. પરંતુ, જયારે મુવી આવે છે ને તો એક એક સીન જોવાની એક અલગ જ મજા આવટી હોય છે, અને તે સીન જોઈને એવું લાગે સે કે આપડે તે જગ્યા પહોંચી ગયા સે, અને આ બધી જોવાની એક અલગ જ મજા આવે છે. કારણ કે, માર્વેલે એક મલ્ટિવર્સ છે, અને મલ્ટિવર્સ એવું મલ્ટિવર્સ બનાવેલું છે ને કે ટેમાં કેટલાક બધા હીરો હોય છે, અને તે પોતાને દુનિયાને બચાવટા હોય છે, જેમાંથી કેટલાક એવા હીરો હોય છે, જેમથી અ એક ઠેનોસ નામનો સે ને વિલન પણ હોય સે, જેથી કરીને તેમને મારવાનું હોય સે, બધા લોકોએ પરંતુ બૂઈમાં એવી રીતના બટાવવામાં આવ્યું સે ને કે ખૂબ જ સારી રીતના તેને પ્રેઝન્ટ કરવામાં આવ્યું સે, અને મૂવી ખૂબ જ સારી લાગી મને એન્ડ ગેમ. તમારે એન્ડ ગેમ પર શું કેવું સે મુવી.
એન્ડ ગેમ તો એવી મુવી કોઈ મુવી હોય જ ન શકે એને એનું તો વર્લ્ડ વાઈડ કેટલું ફેન બેસ છે ને એ મુૂવી તો મારા હિસાબથી મેં વિસ વખત જોઈ કાઢી હશે. અને હજુ પણ જોવાનું મજાઈ સે, અને એન્ડ ગેમમાં તો આપડે પેલું સીન જોએ કે જયારે થેનોસને પેલું છેલ્લય છેલ્લય ખબર હ. હેન્ડ ગેમમાં ગડું કાપી નાખે ગળું કાપી નાખે થોર ગળું કાપી નાખે તે સીન જો મને યાદ છે ને હજુ બી યાદ છે.
હા, તે વાત તો કઈક ક્યારે ભૂલી પણ ના શકાય. કારણ કે, અ મારો ફેવરેટ હીરો તેમાં સે ને ઠોર સે એગ અને ઠોર જો જ્યારે જો લડાઈ કરે સે ને ઇન્ફિનિટી વોરમાં ત્યારે જો અલગ જ મજા આવે છે, કારણ કે ત્યારે જો તેમને પાવર મલી હોય ટોમ બેકરની અને ત્યારે જે મજા માણે સે બધા પબ્લિક જ્યારે એન્ટ્રી મારે એટલા બધા હોમેટો ચિરાયા સે ને એટલા બધા ચિરાયા સે ને કે વાટ જ ના પુસુ મારું તો ગડું ગડું પડી ગેલુ હતું થિયેટરમાં તો કારણ કે એટલા બધા નાચવા લાગી ગ્યા હતા બધા કેમકે થિયેટરમાં ખુબ જ મજ જવા લાગી હતી. જેથી કરીને અમને એન્ડ ગેમ અને ઇન્ફિનિટી વોર જોવાની જો મજા આવી હતી ને તે ટો કંઈ અલગ જ મજા હતી. અને તે મારી ફેવરેટ મૂવીઓમાંથી એક સે એન્ડ ગેમ ટુ ભાઈ મારી ફેવરેટ જ મુૂવી સે.
એન્ડ ગેમ હા, મારી પણ ફેવરેટ મુવી છે, અને એક બીજો સીન મને યાદ આવે કે છેલ્લે તમને ખબર છે કે જયારે કેપ્ટન અમેરિકા થોણનો હથોળો ઉઠાવે છે, ત્યારે જો મને ઘુસપવામાં આવે છે ને તે હઠોળો ઉઠાવતી સમયે એન પછી તેને ફેનોસને મુડાવકા મારે ત્યારે જો મજા આવે ને તે અલગ જ મજા છે ને ભાઈ.
હા, તે મજા તો ભાઈ અલગ જ છે કારણ કે બધાને એવું લાગતું હોય છે કે ઠોરનો હઠોડો કોઈ પણ ઉઠાવી ન શકે. પણ જયારે જે ઠોરનો ઓઠોડો ઉચકે છે ને ભાઈ કેપ્ટન અમેરિકા ત્યારે અલગ જ મજા આવે છે, અને પબ્લિક જો એટલું ચિરાટું હોય છે, કારણ કે પબ્લિકને ખબર છે કે ભાઈ કેપ્ટન અમેરિકા ઠોરનો હઠોડો ઉચકી શકે સે, પણ તે તે સીનમાં જો ભાઈ અલગ જ મજા આવે છે, અને જયારે આયરનમેન ચપટી વગાડીને આખી દુનિયાને ખતમ કરે છે, બધા જ રાક્ષસોને ત્યારે જો મજા આવે છે ને ભાઈ પરંતુ અ આયરન મેન પોટે પણ ત્યારે શહીદ થઈ જતો હોય છે અને તે જોઈને ખૂબ જ દુઃખ લાગે સે અને ત્યારે સ્પાાઈડરમેન જે કે સ્પાઈડરમેનને બચાવવાા હારું તેમણે એવું બધું કરેલું છે જે સ્પાઈડરમેન મારો ફેવરેટ હીરો સે તો સ્પાઈડરમેનમાં ખૂબ જ રડે સે.
હા, એ સીન તો મને એ બી યાદ છે કે સ્પાઈડરમેન આવે છે ને તે એમનું નામ લઈને કહે છે અને તેમને ગલા બિલાવે છે. પછી તે પોતે પણ ગાયબ થઈ ગ્યા છે, ત્યાંન પછી તેમના ફિલ્મ પર કેટલા બધા આખો માર્વલ આવીને તેમનો શોક સભા બનાવે છે તે સીન જોઈને પણ મને આજે પણ દુઃખ થાય છે કે ત્યારે જો આને મેન હતે હથે ત્યારે તો શું કેવો એના વિશે.
હા, ભાઈ ખુબ જ મજા આવે છે, પરંતુ હવે હવે માર્વેલની મૂવીમાં એવો પણ દમ નથી રહ્યો. અને માર્વેલની મૂવી હવે થોડીક અલગ જ છે જે પરંતુ જે અમણાં નવી મુૂવી આવવાની છે જે એનું નામ છે કઈ અલગ જ નામ સ અમણે તો તેમાં જે સે ને કેપ્ટન અમેરિકા પણ નથી પરં ટો આપણા જે આયરનમેન્ટ છે એ ડુમ્સ ડે કરીને કઈ રોલ નિભાવી રહ્યા છે. જે તેમાં જે મજા આવાની છે એમાં ખુબ જ મજા આવવાની છે. તેવું મને લાગે છે.
હ હ હ હ ડુમ્સ ડે મુવીની વાત કરું જેમાં આપણે લીલા કપડા વાળો ડુમ્સ ડે હોય તે આમે ડુમ્સેને નવડાવાનો છે, તે સીન આપણે જયારે તેનું રિલીઝ થવાનું હતું તે પહેલા એનું ટ્રેલર આવ્યું હત. જારે રિવલ કર્યો આ ત્યારે મેં એટલો ચિલ્લાયેલો હતો ઘરે ખાલી એનું મેં લાઈવ કોન્ફરન્સ જોતો અને ત્યારે અચાનક માસ્કમાંથી આવીને આ મે દેખાઈ જ ત્યારે મને ખુશી થાય છે ને તે અલગ જ ખુશી થાય છે અને તે ડુમસને જોવાની મુવી જોવાની પણ મજા આવવાની છે પણ એ પહેલાં તમારી ફેવરેટ સ્પાયડરમેન મૂવી આવવાની છે પણ તેમાં હણે આ સ્પાઈડરમેન તો અલગ જ સ્પાયડરમેન થઈ જવાનું છે. આમાં ટ્રેલરમાં પણ ઘણી બધી હિન્ટ આપ છે. એક હિન્ટ જેવી એવી હતી કે જેના જે વેબ શૂટર હતા તે વેબ શૂટર અવડે પહેલા આપણે એને સ્પેશિયલ વેપુટર માટે મશીનમાં એને લખવામાં આવતા પણ આપણે એના શરીર થી વેપુટર નીકળવાના છે એવું જેવું કઈ મને હિન્ટ જેવી મળેલી તમને આવું કઈ દેખાયલું કે
હા મને પણ એવી જ હિંન્ટ મળેલી આ જે પહેલા આપણે ટોબીવાયર કરીને એક સ્પાઈડરમેન હતો ને તો સ્પાઈડરમેન જેવું થઈ જવાનું છે. હવે આ સ્પાઈડરમેન પણ પરંતુ સ્પાઈડરમેનની સાથે સાથે હવે છે ને આપણે આપડા જે ઈન્ડિયાની મુૂવી છે જેમ કે કેટલીક મુવીઓ ઈન્ડિયાનીવી પણ મને અક્ષર ને એમ કરીને કેટલાક હીરોની મૂવી મને ખુબ જ વધારે ગમે છે, કારણ કે તેમાં છેને ફની મુૂવી હોય છે અને ફની મુૂવીમાં જોવાની તો કઈ અલગ જ મજા આવતી. હેરાફેરી છે, ભાગમભાગ છે, એવી કેટલીક મુૂવીઓ છે તે જોવાની કઈ અલગ જ મજા આવે છે કારણ કે એમાં છે ને એક વાર જોઈએ તો પણ આપણે ધરાતા નથી એક વાર જોઈએ તો પણ વાર વાર જોવાનું મન થાય છે અને કોમેડી મુૂવી એક એવી મુૂવી છે ને કે તે એકવાર જોયા પછી બીજી વાર જોવાનું મન થાય છે. અને એક્શન મૂવી તે પણ જોવાની મન થાય છે પરંતુ કોમેડી મુૂવી કરતાં તે ઉપર ન જઈ શકે અને કોમેડી મુવી જોવાની બધા સાથે મિત્રો સાથે જો કોમેડી મુવી જોઇ હોય ને તો અલગ જ મજા આવે છે તમારે શું કેવું છે કોમેડી મુવી ઉપર
કોમેડી મૂવી તમે જણાવ્યું એ પ્રમાણે મિત્રો સાથે જોવાની અલગ જ મજા આવે છે એ પછી એની વાતો કરવાની પણ બહુ મજા આવે છે અને તે કોમેડી સીન મગજમાં આપણને યાદ રહી જાય છે અને આપણે કેટલા હશે હતા તે પણ યાદ જાય છે કોમેડી મુવીની આપણે અવેજન્સ ની વાત કરી તેમ આપણે ઈન્ડિયામાં પણ એક અવેજન્સ નું જેવું બનાવવાના આવ્યું છે તેમાં એક આવે મુવી ભેડિયા મે હું એક બીજા મિત્ર સાથે જોવા ગયેલો હતો તેમાં તે એક હીરો છે જે ભેડિયો બની જાય છે. અને બીજા બધા દુ્શમનોનો નાશ કરે છે અને એનો ઘણા બધા બીજા પિક્ચર પણ આવી ગયા છે એ મત જોવાનું સોરી
હા અમે પણ કેટલીક એવી મુૂવી જોઈ છે જેમાં ખુબ જ મજા આવે છે અને મલ્ટીિવર્સ વાળી મૂવી જોવાની એક અલગ જ મજા આવે કારણ કે મલ્ટીિવર્સ માં હોય કે ભાઈ આપણે એક મૂવી જોઈએ ને આપણને ખબર નથી પડતી હોય તેથી કરીને આપડે બધી જ મુૂવી જોવા પડે મલ્ટીિવર્સમાં એવું હોય છે અને તે મૂવી એક વી હોય છે અને તે મુવી આપણે જ્યાં સુધી બીજી બધી મુવી ના જોઈએ ત્યાં સુધી આપણને મવી ખબર પડવાની નથી, જેથી કરીને મલ્ટીિવર્સની બધી જ મુૂવી જોવું પડે છે અને તેમાં ખુબ જ મજા આવે છે અને મલ્ટીિવર્સની બધી મુવીઓ આપણને શીખવાનું પણ ખૂબ જ એવું સારું મળે છે કે ભાઈ કઈ પણ આપણે કરી લઈએ કેટલું પણ જૂઠું કામ કરી લે કેટલું પણ ખોટું કામ કરી લે પરંતુ જયારે પણ અસલા હીરો જીતે છે વિલન ને મારીને ત્યારે આપણને થાય છે કે નહી ભાઈ અ કેટલું પણ ખોટું કામ કેમ નહી કરેે પણ સચ્ચાઈ ની જીત હંમેશા થતી હોય છે. એવું તમારે શું કેવું છે આ મુવીઓ પર મુવી પરથી આપણને એવું બધું શીખવાનું મળે છે ને
આ મુવી ઉપરથી આપથી ઘણું બધું શીખવા મળે છે જેમ કે આપણે સચ્ચાઈ ની હંમેશા. જીત અને બીજા જોઈને આપણું પોતાનું અ બદલવાની ચિંતા ન કરો જોઈએ પોતે જાતે મહેનત કરીને. પોતાનું જે ગોલ જેનું જોઈ ને આપણે ત્યાં જોઈએ. આ મુવી પરથી એ ઘણી બધી આપવામાં આવે છે કે આપણે જો પડાઈ પડાઈ આપવા લાગીએ તો આપણે પઢાઈનું જ ધ્યાન રાખવું જોઈએ એના કરતા આપણે પાઈથી આપણે શું શીખ્યા તેના વિશે ધ્યાન રાખવું જોઈએ તેમાં આપણે છેલ્લે તે હીરોમાં મેન હીરો હતો તે છેલ્લે આપણે સીન. આવે છે કે તે સારી એ દૂર દરાજ ઈલાકામાં પહાડ વિસ્તારમાં સારી એવી નોકરી કરે છે અને તે સારી એવી જિંદગી. મને એવું લાગે છે આપ જોઈ આપણે આગળ જતા આપને આપણે આગળ જતા આપને કઈ રીગરન્ટ થાય આવુ થઇ જાય.
હા ભાઈ મને પણ થ્રી ઇડીયટસ મુવી તો ખુબ જ વધારે ગમે છે અને તેમાં જે સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આપણે જે ભણતર પર ધ્યાન આપી જેમાં મન હોય તે આપણે કામ કરવું જોઈએ, જેમ કે કોઈ પણ વ્યક્તિને જે વિષય પર આપણને પસંદગી હોય અંદરથી પેશન હોય કે ભાઈ આ વસ્તુ મારે કરવું જ છે. તો તે વ્યક્તિ આપણે તેમાં જો લાગી જાય ને તો તે ખૂબ જ વધારે તરક્કી કરે. કારણ કે આપણે જો રટ્ટા મારીને જો ભણતા હોય અંદરથી આપણને ભણવાનું મન ન હોય તો તે વ્યક્તિ કોઈ પણ દિવસ તે ફિલ્ડમાં આગળ નહીં વધી શકે. પરંતુ જે વ્યક્તિને અંદરથી તે વસ્તુ કરવામાં મજા આવતી હોય અંદર. કર ઓલરેડી ખુશી મળતી હોય ને તો તે વસ્તુ તેને ન પણ ભણે ને તો પણ તે તેમાં ટોપ કરી શકે છે. કારણ કે એક એવી વસ્તુ છે કે તેમાં હું કે ભાઈ જો આપણે ક્રિકેટ રમવાની મજા આવે ને તો આપણે ક્રિકેટ આખો દિવસ બી રમ્યા કર ભલે ને કેટલો તાપ લાગે પરંતુ તેમાં. આપણને મજા આવતી હોય છે, થાક પણ ના લાગે. તેવું જ કરીને મુવીમાં એવું શીખવામાં આવે છે જેથી કરીને મુવીમાં આ બધી વસ્તુ શીખવામાં અને મને ખુબ જ સારી લાગી છે. ચાલો તો ભાઈ હવે આપણે મુવી જોવા જઈએ. એક દિવસ પ્લાન બનાવીએ કારણ કે મુવી અમે કેટલા દિવસથી જોવા પણ નથી ગયા.
હા આપણે આપણે જોવા જવાના જ છે પાકું જ છે ને.
હા, ભાઈ ચાલો તો મળીએ હવે.